હલો
હલો
હેલો.
જય શ્રી કૃષ્ણ.
જાય શ્રી કૃષ્ણ
કેમ છો
બસ મજામાં
બરાબર કે્યાનું છે ત્યાંનું વાતાવરણ
બસ જો વરસાદ આવેે છેને જાય છે
બરાબર આવે છે ખરો એ
થોડો થોડો
બરાબર કેવા તમારા બધા ઘરના સભ્ય મજામાં
હા બધા સભ્યો મજામાં તમારા ઘરે બધા સભ્યો મજામાં
હા બસ બધા મજામાં
હમ તમારી બિલાડીઓ શું કરે છે
અરે અમારે ત્યાં તો આખી સાત બિલાડીઓ ભેગી થઈ છે પાછી.
ઓહ હો હો બાપા એટલી બધી.
હા હમણાથ સુ રન્સની બડ ડે ગયી.
ઓહો એમ બડે.
હા. હા અમારી બઉ જૂની બિલાડી હતી ને એટલે એની મમ્મી ની મમ્મી ની છોકરી જ કે તો એને પહેલી વારાતા કઈ વખત મા મમ્મી પપ્પાની એનિવર્સરી ઉપર.
બરાબર
તો એ આ વરષ ના થયા ને તો એ લોકોની બડ ડે હતી આ વખતે.
આ હા હા હમ તો કેટલા વર્ષ? કેટલા વરષથી બિલાડીઓ છે તમારા ઘરે?
લગભગ સોલ સત્તર વરસતી.
ઓહો હો હો હો હ હમ તો બિલાડીઓ આ જ જાય છે એમ.
હો બસ જો બિલાડીઓ આવે છે.
હમ હમ હમ તો શું કરો તમે એને?
કઈ નહી હું તો કશું નઈ કરતી એટલે આવે ખાય, પીવે
તો શું ખાય એ લોકો?
એ લોકો દૂધ ખાય, દહી પીવે દહીં ખાય, પછી રોટલી ખાય. લુઆ ખાઈ જાય કાચા હ નવી ઈ બી લાડ્યોલે નવા જમાનાની છે ને તો તો મેગી ખાય પછી શું કેવાય બાફેલું બધું ખાઈ જાય.
તો તમને કેવી રીતે ખબર પડે કે બિલાડી ભૂખ લાગી છે.
એ મ્યાવ મીયાવ કરે ને એટલે ખબર પડી જાય કે બિલાડીને ભૂખ લાગી
તો પછી બિલાડી બગાડે ખરી ને ઘરમાં?
અરે નાના હોય ત્યાં સુધી બગાડે બાકી મોટા મોટા થાય પછી ના બગાડે અમારે તો એક બિલાડો છે, ને એ જે મે તન કીધુ તમને કીધું ને કે વરષનો થયો એને પેલા કેવો કે હતી રામજન બકરાની પણ હવે મોટો થઈ ગયો ને તોને સરમ આવે ને તો હવામાં હુઈ જાય ને પછી બગાડે તો બ જઈને ફિટ કરી આવે છે.
બરાબર તો તમે લોકો ઘરે ના હોવ તો એને તકલીફ પડે ને?
હા હા અમે ઘરે ના આયે ન તો થોડું એનું ખાવાનું મૂકીને જઈએ અને મા માસી લોકોને એમ બધાને કહીને જાય કે થોડું હાચવજો પણ હવે બધા આવે તો અમ પપ્પા નીર ફરતી બિલાડી છેને કઈ આવે
હ હા તો તમે બર્ગ જાવ તો પછી ઘરના બાયણા ખુલ્લા રાખીને જાઓ?
એટલે ના ચાવી આપીને જઈએ ને કોક ને કોક ને અને કોક વાર તો આખા બધા ઘરના બહાર ગયા હોય જોડે અમારે જ બો જવાનું નહી થ તુ અમે જઈએ ને તો વારા ફરતી જઈએ
તો બિલાડીઓ પછી રાત્રે તમાર જોડા સુઈ જાય
અરે હા બિલાડીઓને અમાર જોડે જ ઊંઘવાનું ગમે બ્લેન્કેટો ખોલી ખોલી શરદી માં તો બોવ જમા અંદર ઘૂસસે આમ આમ મોડું મારી મારીને પેલુ કેવું કે સાપ અંદર આમાં આ કરીને બિલ બનાવે એવી રીતે બીલ બનાવેનુ
તમે તમારા બિલાડીઓ ના નામ પાડ્યા છે?
હા પાડિયા છે, ને અમારે એકનું નામ માધવ છે, એકનું નામ રાધા છે, એકનું નામ મીરા છે. પછી એકનું નામ ચકી છે. પછી એકનું નામ યમુના છે, એકનું નામ યાદવ છે, ને બીજાનું નામ શ્યામા છે.
તો તમે એને બોમ નામથી બોલાવો તો એને ખબર પડે ખરી?
હા ખબર પડે ને
હા ત તે તમે તમે વાતો કરો તો જવાબ આપે?
હા આપેને આપડે કયે ને કે આ દીદી આયા તો કે મીયાવ આવ પછી કે આ મમ્મી બોલી ત કે મ્યાંવ ખોટું લાગ્યું ત કે મ્યાંવ એવું બધું બોલે
હ એટલે તમને સમજ પડી જાય કે બિલાડી હ કે ના કે છે.
હ આપડે આમ દુધના આપીએ ને એને તો અ અયા ફ્રીજ અગાર જશે અને ફ્રીજ ને વાલ કરશે અને પેલાની બિલાડીઓ હતી ને તો ફ્રીજ ખોલતી તી
ઓહો.
હ ફ્રીજ આગળ જયને નખ મારે પછી પેહેલાનું તો થોડું લુઝ હતું ને તો આમ આમ કરીન ખોલવા જાય
હ હ હા એટલે ઘણા બિલાડીઓને ખબર પડે છે, કે ફ્રીજમાં દૂધ હોય છે.
હ ફ્રીજમાં દૂધ હોય છે, પછી ઘેરમાં આગળ ને ધેર માં ને વલી કરશે કે ઘેરમાં પી આપો એમ
હ તો બકરી બધું ખાય એમ
પાછડી સુ એની એની સુવાની જગ્યા ખાલી ના હોય ને તો ચળ ઉતર કરે કા તો આમ કે મ્યાવ મ્યાવ મ્યાવ બરાડા પાડે એમ
હ એટલે મન જગ્યા કરી આપો સુવા માટે
મને જગ્યા કર આપો
હા.
ને અહિયાં આવાનો ટાઈમ થાય ને એટલે ઘરના ઓટલા આગળ આવીઈને બેસશે ખબર છે કે આ ટાઈમે આવી જશે એટલે વેલકમ કરો ઊભી જય.
હમ ખબર પડી જાય કે ઘરનું સદસ્ય આઈ રહ્યું છે.
હા એને એવું જો હોય ખબર પડી જાય.
હમ, એને વાગે કરે તાવ આવે તો ખબર પડે કે બાંધી પડી છે?
હ તો આ આવે ને એનુંસરીર આપડી જેમ જ ગરમ થઇ જાય ને એ શું કેવાય પેટમાં થવું હોય તો ઉલઢ કરે.
હા તો ખબર પડે એમ કે તબિયત બગડી છે. હેલો.
હા હા બોલો બોલો.
હા ખબર પડી જાય એમ કે બિલાડી બીમાર પડી છે.
હા પે પેલી કેવું કે ધમાલ કર્યા કરેને જો સાંજ બે છે ને એટલે ખબર પડી જાય કેને કઈક કઈ થયું છે.
તમે એને રમાડો કશું?
આ રમાડે તો ન આમ ઉઠાડે કે રમાડો હો એમ.
રાત્રે બી ઉઠાળે?
એને ભૂખ લાગે તો રાતે ઉછાડે અમને.
હમ તો તમે રાત્રે ઉઠાડે ને એના માટે શું કરો?
એ રાત્રે ઉઠાડીનેને એની માટે આખું ઓળીને જવાનું.
આ કોળીને સુું જવાનું.
હ નિધર કેવું કરે કે તન અગાડને બચકું ભરી જાય. કા તો નાકૂબ પચકું ભર ક તું આવ મી આવો કનગળ ને બો્યા કરે.
તો બિલાડી બચકું પડે તો ઇન્જેક્શન ના લેવા પડે?
એટલી જોર થી ના ભરે ને આપણને. આમ અંદર ઊંડો નખ ના પેસાડે ખાલી આમ કેવું આપણને થોડુંક આમ ચીમટી ભરાને કેવું દુઃખે. એવું ખાલી એવું કરે એટલે આપડે આમ શું કે સચેત થઈ જઈએ.
હમ, પ્રેમથી કરે.
હ, પ્રેમથી બધુ કરે, ખાલી
હમ, તો તમને એકે વાર બચકું ભર્યું છે જોર થી?
ના, એટલે ઘના બચ્ચા હોય ને, તારે ભરે એ બી એટલું જોરથી ના ભરે. ખાલી ન
તો એ લોકો ન તો એના નખ વાગે નહી.
બઉ ભાગે અમે તો બઉ જ નખ ખાધા છે એ લોકો ના.
હમ્મ. તો તમને દૂર થી ખબર પડી જાય કે, તમારી બિલાડી છે?
એટલે થોડુંક તો નજીક જવું જ બોલાવી લઈ ને તો આયી જ જાય, એવાઈ.
હા. પણ એવું નહી, આમ બધી બિલાડીઓ એક સરખી જ દેખાતી હોય છે. તો તમારી બિલાડી ઓળખાઈ જાય?
હા નજીક થી જઈએ તો ઓળખાય બાકી બાજી તમે કો કે કેસરી-કેસરી-કેસરી જ એમાં માર મીલાડીને નડ. થોડું અઘરું પડે. એટલે અમે નામથી બોલાય એ તો નજીક જઈને તો તો ખબર પડી જ જાય મોઢું જોઈ ત આ મારી બિલાડી.
હ આટલા વરસથી તમારે ઘેરા બિલાડી છે એટલે તમને ખબર પડી જવી જોઈએ
પડી જાય. પણ આ કેવું હોય, બિલાડીઓમાં કે હોય કે દર વર્ષે અલગ અલગ આવે એમ. હા. કેમ કે જેમ મોટા થાય ને તો જતા રે અમુક. અમુક એની મમ્મી કાઢી મૂકે. નવા બચ્ચા મૂકવા માટે. એટલે એવું, પછી મોટા થાય તો એની સફાજત થાય ને આપડે જે મોટા થયા એમ ઘરડાઓને નહી ઓળખાતા. એવી રીતે એવું થાય ને કે, કેટલા વર્ષો પછી આયી ગઈને ને આપણને ખબર ના પડે. અને અમુક તો સેમ દેખાતી હોય. કોઈક વધારે અ આ છે કે આ જ.
તો અત્યારે તમારે ઘેર કેવા કલર ની બિલાડીઓ છે?
અત્યારે તો અમારા ઘર પરચુરન પણ બિલાડી્યો છે. એક કાળી છે. તય ચાર કેસરી છે, એક બે લીલી છે.
તો બધી બિલાડીને બિલાડા જ છે?
હ બિલાડીને બિલાડા જ હોય ને.
હમ હમ કેટલા બિલાડા છે?
ત્રણ બચ્ચા છે, ત્રણ મીડિયમ સાઈઝના છે, ને એક એની મમ્મી છે.
બરાબર હમ તો એની મમ્મી તમારા ઘરે જ રે છે?
હહ એની મમ્મી બી અમારે ઘરે જ રહે છે. પણ એ કેવું આઈ જાય આઈ જાય કરે રે નહીં પ્રોપ પર આઈ જાય, આઈ જાય કરે.
તો એના બચ્ચાને રાખે?
હા રાખે ને અમુક ટાઈમ સુધી રાખે આપડી જેમ છેક હુધી ના રાખે પછી નો બચ્ચા મૂકે.
હમ તો બિલાડી કરતા માણસ સારા એમ?
ના ના બિલાડી જ સારી.
કેમ બિલાડી સારી?
માણસ માણસ અમુક જ સારા હોય. બાકી મન તો જાવાનું જ ગમે. ડેલી
તમને કુતરા બી ગમે એમ?
બધા પ્રાણીઓ ગમે અમુક પ્રાણીઓથી ચિતરી ચડે પણ એમ આમ ઈર્ષા, એટલે શું કેવાય આમ શું એ ગમે ના નાનો બી એમની કોઈ બી પ્રાણીને કશું થાય જાનવર કોઈ બી કમ દુઃખ થઈ જાય આપણને.
બરાબર તો કોઈ જાનવરને મારે તો તમને ગમે?
ના બાપા હું તો ઝઘડી પડું, કા તો રડી પડું, કા તો ઝઘડી પડું.
તમે જાનવર માટે શું કરી શકો?
મારા બસમાં હોય તો, હું બધા જાનવરોને મારા ઘેર લાઈને જ રાખું.
હમ એના પ્રોટેક્શન માટે શું કરો?
તેના પ્રોટેક્શન કશુ નહી એક શેટર બનાઈ દેવાનું અને શેટરમાં એને રાખવાનું શેટર હોય તો કશું ના કહી શકી લીગલ હોય એટલે.
હહ તો એના માટે તમારે લડવું પડે તો તમે લડી શકો?
હા લડી શકું ને એમાં શું. જાનવરો આપણી માટે લડી શકે તો આપડે જાનવર માટે ના લડી શકીએ?
હહ અને એને પછી ખાવા પીવાનું બધું અફોર્ડ કરી શકો તમે?
એ તો કમાઈ એતો કરી શકીએ ને એટલો બધો પૈસો આય સો ટકા થાય હા આતો જેટલી સેવા થાય એટલી કરવાની.
તમાર પૂરમાં છે કુતરા?
અમાર પોળમાં કૂતરાને રાખવા નહી દેતા.
કેમ?
ના નહીં રાખવા દેતા અમારા પોળના
હમ
બધાને ગમે નો
બરાબર
સારું સારું હું તમને પછી ફોન કરીશ ચલો.
સારું જી મારાજ.